હેલો..
કેમ છો ભાઈ?
બસ ભાઈ મજામાં તમે કહો
બસ જલસા છે જ એકદમ.
જલસા ને બહુ દિવસ પછી યાદ
મારે એક કામ પડ્યું હતું એટલે તમને યાદ કર્યા
એમ, શું છે.
એક્યુલી મારો એક હા દીકરો હવે દસમાની એક્ઝામ આપીને નીકળશે તો હવે આગળ શું કરવું મારો આઈડિયા હતો તમે શું ભણ્યા ગણ્યા તો તમને વધારે ખબર હોય
અચ્છા અગિયાર બાર માં શું કરવું એમ ને?
હા...
અગયાર બારમાં અહિયાં તો ગુજરાતમાં તો ભાઈ આપણે ત્રણ હોય છે. આર્ટસ, કોમર્સ અને સાયન્સ
આમ છોકરો હોશીયાર છે મારો એટલે એ નેવુ ઉપર તો આવશે એને એવું લાગે છે.
બરાબર બરાબર તો પછી તમારે જો ડોક્ટર માટે ટ્રાય કરવું હોય બધું તો એન્જિનિયરિંગ માટે ટે ટ્રાય કરવું હોય તો તમારે સાયન્સમાં એ ગ્રુપ રખાય. એન્જિનિયરિંગ કરવું હોય ને તો તમારે સાયન્સમાં એ ગ્રુપ રખાય. અને ડોક ડોકટર બનાવવો હોય તમારે એમ. બી. બી. એસ બી એમ સ તો તેમા બી ગ્રુપ રખાય એમ.
અચ્છા એ ગ્રુપ ને બી ગ્રુપ એટલે શું હોય આ
એટલે એ ગ્રુપમાં એવું હોય કે ભાઈ મેથ્સ હોય. અ સાયન્સ હોય અને સાયન્સના અંદર અ ત્રણ સબ્જેક્ટ આવે અ અ શું કહેવાય કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને મેથ્સ. પી. સી. એફ અને બી ગ્રુપમાં હોય અ કેમિસ્ટ્રી અ ફિઝિક્સ અને બાયોલોજી એટલે એમાં ખાલી એ અને બી માં એક એક સબ્જેક્ટનો જ ફરક આવે બીમાં બાયોલોજી અને મેથ્સમાં એમાં અ મેથ્સ
અચ્છા બરાબર એટલે ઈ સમજાય ગયું મને અને અગર કોમર્સ આ કોમર્સ સારુ કે અમ આ કોમર્સ કરવું સારું કે તમારે શું કરવું સારું સાયન્સ કરવું સારું
તો હમ એ છોકરા ઉપર હવે જાય કે એને કેવું રહે છે કેવું. અને સાયન્સ, સી. એ., બી. એ. નો શોખ હોય એકાઉન્ટિંગનો શોખ હોય પૈસાનો શોખ હોય ને તો હું તો કોવ સાય કૉમર્સ રખાય.
અ કોમર્સ કેવું ખબર છે સ્પે યલી જેને ધંધાનો શોખ હોય ને એના માટે સારું રેય બવ.
અચ્છા એવું છે.
હ કારણ કે અંદર તમારે ધંધા રિલેટેડ જ ભણવાનું આવશે તમારે સ્ટોક માર્કેટનું આવશે પછી ધંધો કઈ રીતે કરવો, ધંધાનો હિસાબ કઈ રીતે રાખવો. માર્કેટિંગ કઈ રીતે કરવું એ બધું ટોટલી કોમર્સમાં જ આવશે ભાઈ. હમ્મ પછી આર્ટસ લેવું હોય તો હ.
અમે શું ભણયા નથી એટલે એમને ખબર ના હોય એટલે પૂછવું પડે તમને લોકોને.
ના ના ભાઈ એ તો બરોબર જ છે ને છોકરાનું ભવિષ્ય બે. ત્રણ જણાને પૂછીને એમ કંઈક કરાવાય એમ. અને હું તો કહું કે બીજા કે ના કે ઘણા તમને સાયન્સ રખવાનું બી કેશે ઘણા કોમર્સ. બી કેશે ને આર્ટસનું બી કેશે પણ સૌથી પેલા છોકરાને શું ઈચ્છા છે એને એ પૂછ જો. પછી એ પ્રમાણે એને ડિસિસન લઈ આપજો કારણ કે પછી કેવું થાય ખબર છે.
અ પરાયે, પરાણે આર્ટસ બી ના ફાવતું હોય આર્ટસનું જ સ્ટુડન્ટ હોય છોકરાને મમ્મી. પપ્પા પછી સાયન્સ લેવડાવી દેય.
એટલે પછી આર્ટસમાં તો ભાઈ બધા. કેટલીક સબ્જેક્ટ આવે છે. હિસ્ટ્રી આવે, પછી જીઓગ્રાફી આવે. પોલિટી આવે એ બધા સબ્જેક્ટ આવે આમાં કેવું કે. તમારે કોઈ ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરવી છે તો એના માટે. તો આર્ટસ સારું બહુ સારું લાગે કારણ કે. આ હ આર્ટસમાં જે બેઝિક આવે છે ને અગિયાર. બારમામાં એ એડવાન્સ લેવલે આવે છે ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન. કરીએ ને જીપીએસ. યુપીએસી તો બસ એવું હોય છે.
અચ્છા એવું છે એટલે ગવર્મેન્ટમાં ઇન્ટરેસ્ટ હો તો આર્ટસ લેવાનું બાકી. હા. બિઝનેસ વગેરે માં ઇન્ટરેસ્ટ છે. ફાઈનાન્સ માં ઇન્ટરેસ્ટ તો, હા કોમર્સ લેવાનું બરાબર ને.
અને સર પેલું. કાપાકુપીમાં ઇન્ટરેસ્ટ હોય તો પછી બાયોલોજી લેવાનું મેથસ લેવાનું અને કોઈ. બિલ્ડિંગ બનાવવાનો ઇન્ટરેસ્ટ હોય. તો પછી મેથ મેથ્સ લેવાનું હ.
બરાબર છે.
હમ એટલે. અહિયાં છે ને, અમારે એક મિત્ર છે હેલો.
એ અત્યારે બધા છોકરાનું મોસ્ટ ઓફ લી છોકરાનું દસમું પતી ગયું છે એક્ઝામ પતી ગઈ છે. તો હવે એરિયા છે ને એક સેમિનાર રાખવાના છે એમનું એક બહુ મોટું ક્લાસસી ચાલે છે. હા. હ એમાં છે ને દસ અગિયાર બાર ત્રણે ધોરણ છે અલ્યા સોરી. દસ અગિયાર બાર ના દસ માં પછી અગિયાર બારમાં શું કરું? આર્ટસ, કોમર્સ, કે સાયન્સ, એ ત્રણેય સ્ટ્રીમ નું એ લોકો કેવું કે એક સેમિનાર કરવાના છે.
બરાબર.
એનાથી તમને ખબર પડશે કે છોકરાને સેમા ઇન્ટરેસ્ટ છે. એટલેરે એવી વાતો જ કરશે કે છોકરાને અંદર થી ખબર પડવા મળશે કે હવે મારે. મારો ઇન્ટરેસ્ટ આમાં છે ધંધામાં છે તો કોમર્સ લઉ. એમ સમજ્યા તમે.
હા તો એ ડેટ આવે તો મને કેજો ને. હા ક્યારે સેમિનાર તો એટેન્ડ કરશું અમે પણ.
હ. હ. એટલે આમાં કેવું હ. આમાં કેવું હોય છે કે જો છોકરાની ઈચ્છા વિરોધ કઈ બી સ્ટ્રીમ નહી રખાવાની ભાઈ ચલો. કારણ કે એમાં પછી ઘણા લોકો કેવું કરે કે છોકરાની. અચ્છા કોમર્સ અને મમ્મી પપ્પા જબરજસ્તી સાયન્સ રખાવી દે તો છોકરું બી બિચારું ભણી ભી ના કરે ને બસ આખો દિવસ લોડ લોડ ને લોડ હોય એના મગજ ઉપર પછી કેવું કે ઘણા લોકો હા
એને મગજ જેમાં ચાલતું એમ જતો રે પછી સાયન્સનું મગજ હોય તમે કોર્મર્સમાં નાખો તો ના મેળ પડે એનું
હમ એજ ને ભાઈ પછી ઘણા છોકરાને ખબર છે આત્મહત્યા કરતા છે એ બધું યાર
હા બિચાર ફ્રસ્ટેશન માં પછી ઓલું કરે લોડ સહન ના કરી શકે પછી આત્મહત્યાનું પગ પગલું લઈ લે છે
હમ હું તો કહું છું યાર ગમે તેવું છોકરું હોય ને આપણે એક વાર નિષ્ફળતા પેલું સહન કરવું શીખવાડું જ પડે ભાઈ અત્યારે કેવું થયું નીટમાં તમે જોયું ને
હા નિટમાં કેટલા છોકરા આત્મહત્યા કરતા
હા હવે ચલો મનોબળ સ્ટ્રોંગ હોય ને મનથી મજબૂત હોય તો ચાલે એક વાર કે આ ફેરે કઈ તો કઈ આવતી ફેર એમાં શું છે પણ આત્મહત્યા નહી કરવાની ગમે તે બાબતે
હા સાચી વાત સાચ છે એમાં હવે કઈ એક્ઝામ નત મા એક વાર ફેલ આવતું વરસ આવશે આવતું હોય પણ નથી એ તો ત્રણ ચાર મહિના પાછી એક્ઝામ થઈ જાય છે ને
હા રી નીટ ની પછી કન્ત રીકન્ડક્ટને થઈ અપડેટ થયા પછી
હા થઈ હતી આ બે મહિનામાં જ થઈ હતી
હા એ જ ને ભાઈ કારણ કે અત્યારે કેવું છોકરાઓ એકદમ બહુ ડિપ્રેશનમાં છે અત્યારે આ ઝેન જી જનરેશન તો છે.
આ કે આગળ શું થશે મારુ હું રહી જઈશે આ બધા આગળ નીકળી જશે એટલે
હા આ રેશ છે ભાઈ આ દસમા પછી અસલી રેસ તો દસમા પછી જ ચાલુ થાય છે જુઓ હું કહું તમને કહું
હ કારણ કે કેવું કે અ દસમામાં તો એટલું પ્રેશર આપેને મમ્મી પપ્પા કે તારે નેવું ઉપર લાવવાના છે નેવું ઉપર જ લાવવાના છે એટલે અ મગજ તો નવમાં હુધીજ છોકરું બરોબર ખેલેને પછી દસમાંથી એના પર પ્રેશર આવવાનું ચાલુ થઈ જાય ભાઈ
બરાબર છે ને
આમાં કેવું હોય કે અ જો દસમામાં આયો હોય તો કે મમ્મી પપ્પ પપ્પા શું કે કે દસમાં સારા ટાકા લાઈ લે પછી મજા જ મજા છે પછી આવે બારમું પછી જે અ અ બારમાં ટકા સારા લાય પછી મજા જ મજા છે. શું કેવું પછી કે પછી આવે કોલેજ કે કોલેજમાં સારા માર્ક ક્સે પાસ થઈ જ જોબ મળી જાય એમાં મજા જ મજા છે પછી પછી જિંદગી ચાલુ થાય કે જિંદગીમાં અહિયાં ઇન્ટરવ્યૂ આપે ત્યાં ઇન્ટરવ્યુ આપે ત્યાં એટલે ઇન્ટરવ્યુ પાસ થઈ જાય પછી મજા જ મજા છે. અહ એ જ ન ભાઈ આ રિય રિયાલિટી છે જિંદગીની જિંદગી પતતી જ નથી યાર
આ મજા આવતી નથી જિંદગી પતતી નથી એવું થઇ ગયું છે.
હમ અ તાર રીઝલ્ટ આયુ નહી હોય હજી તક દસમાનું?
ના હવે અ મતલબ અ એક્ઝામ હવે થશે એની.
હજી, હવે એક્ઝામ છે એમને? તો એને શું છે ગણિતમાં સ્ટાન્ડર્ડ મેથ્સ છે કે બેઝિક મેથ્સ છે?
એટલું ખબર ને પડે હો આપણને ભાઈ
એટલે એમાં એવું હોય છે કે સ્ટાન્ડર્ડ મેથ્સ હોય ને
હા
તો તમે સાયન્સમાં એ ગ્રુપ રાખી શકો અને બેઝિક હોય તો તમે એ ગ્રુપ પન ની પ અ નહીં રાખી શકો એમ અહ જયારે તીર્થકના અહ
આ જે બોર્ડની એક્ઝામ કન્ડક્ટ થાય ને એટલે એમાં ફેરથીના તમાર સ્ટાન્ડર્ડ મેથ્સની પરીક્ષા આપવી પડ. બીજી કોને?
અચ્છા, આ ઓલી સી બી એસ બોર્ડ પાસે એટલે હવે એમાં તો ખબર નઇ કયું આવતું હશે દિલ્હી બોર્ડમાં
ઓ એમાં ખબર નથી બાકી આપડે ગુજરાતમાં તો એવું જ હોય છે ભાઈ.
હમ્મ, બરાબર છે.
હા, બીજું કો ભાઈ શાંતિ છે ને?
બીજુ શાંતિ હવે તા આ તમારી એડવાઈઝ એડવાઇઝ લે કો આપણને કાય આ ગતાગમ પડતું નથી આમાં એટલે તો પૂછીયે તમને?
હા, શું નડતું નથી?
હામજ પડતી નથી આમા એટલે તો પૂછીએ તમને કઈક હમજ પડે આ બધું શું હોય?
અને એને એક વાર શાંતિસર બેસાડીને પૂછજો કે એને ઇન્ટરેસ્ટ શેમાં છે
સાચી વાત છે ઈ ઈ કરવું પડશે
કારણ કે, અત્યારે તો છોકરાનો ઇન્ટરેસ્ટ જ મેન છે ભાઈ.
હા સાચી વાત છે આઈ ટી માં જ જવું છે કે સેમાં જવું છે હવે પૂછવું પડે કેમકે એને આઈ ટી માં ઇન્ટરેસ્ટ પછી આપણે ડો ઇન્ટરવ્યૂવું કરાય તો પછી લપડા થઈ જાય પાછા
હમ્મ, ઈજ છે ને પેલું પેલું નથી હોતું કે છોકરા ને લગન જબરજસ્તી બીજા કરાઈ દીધા અને અઠવાડિયા ચડે પેલે ગમતી તી એ લઈને ભાગી ગયો.
એવું થઇ જાય યાર ત્યારે કા છોકરાઓ અમુક અમુક તો કેવા હોય કે આપણા જેવા જ એ પોતાની મનનું જ કરે એમ
બરાબર
હમ્મ, બાકી શાંતિ છે ને કેવું ચાલે છે?
ચાલે છે મતલબમાં હા હા તમે શું નોકરી કરો છો કે શું કરો છો હા બિઝનેસ કરો છો કે?
અહ ટીચરની જોબ છે ને મારે પણ હવે
અચ્છા અચ્છા હ ટ્યુશન કરાવો સાઈડમાં
હા એ ટ્યુશન પર જ ઉપજ કરું છે સાઈડમાં
અચ્છા બરાબર છે. હા ત એ સાઈડમાં વર્ક પણ ઇન્કમ ચાલુ રહી જાય
હમ્મ, એમાં વધારે છે જ એમ તો ઇન્કમ કરતા
અચ્છા એવું છે બરાબર હા સ્કૂલમાં ફિક્સ ઇન્કમ છે જ એમ પર આમાં
હા પેલામાં આપડી રીતે હોય કે કઈ રીતે ઈન્કમ જનરેટ કરવી એમ.
બરાબર છે.
હમ. હા તમારે મૂકવો હોય તો કેજો આપડે અગિયાર બાર નું ચાલુ કરાવવું જ છે આમે ત્રણે સ્ટ્રીમનું.
હા તો હા તો હા તમે શરૂ કરો એટલે કેજો મને.
હા હા વાંધો નહી ભાઈ હા મળીએ, એ હા ભાઈ.
ચાલો આવજો.